ઘટ કર જ
હે
જેમ કોટ કરતેવ
મે ન કોટ કોઈ રજતા
કેટલા કેટલા તાસ પૂરા ભયા
મારાત બેદ બાકી
તો તે એવડું તે જ કેત
જો દસ મિટ થોડી થીી લવા હ જો
હવે પાવ તો બાવુ પેલે જ
હા
કોોડું કોણ બોલુંય કર
હા ન તો
એટલે સાારડા બે ચાર પેલો પૂરો થઈ ગયામાં
ની બેજ બાકી એમ
હ તો અવડડા એકછ જ
હા પહીથી જા
લુંમે પોલ્યાયા કરડે ગમે ઘાય થ
બોલાતા આમાંથી રિજેક્ટ થાય જાતે જ એટલે જાતે જ કઠી ગાય એમ હ બોલાર
એ તો મોટ એથીલા ર એ તો કામ
આ આ એક બોલી લે પછી છેલ્લે એક જ એટલે જોય ને પછી કેટલું કરી રહી ના કેવું ગાવને શું થાય તે એમ પહી તારામાંથી ટુ તારા તારા પહી ટુ પુરા કર લી દે એમ
હ આછાાન પાંધકરાના ના ન બોલો બે મિટ કેવ એટલે કટક થ છે
હમ એટલે લ લ વોલ્ટું રહેેવું પડત તો નહી થાય આવી રહ્યો પાણી લેવાતા લોકો માટે
કહી હું કલું તો
હાથ મો તો વાણડેને તોાઈયા
ગયા
હ
હમ હમ હમ કઈ નહી વાટત દડી ને
હવા ચબ્ર નાેખાઈ કુે
હમ ખબર પડ તો ફનટા કરલે મ ગાડી જાય છે આપપડે તો
હ વા આવ
મે હું લેવા
એ લોકો જાણે
મેં કેવાની હોય જાણવું બી ની મલે લોકોને વચ્ચે પડવાનું ન આપડે. આપડે ની પડવાનું.
હા એ લોકો એ લોકો જાણે વરી.
તેજ ને એ તો કદાચ પેલાની મમ્મી ફોન કરે તો આપડે ઘેરે ખબર પડી જાય હે. હમ.
હમ. બમ્બી ફોડી લાખે લાગે તડી હમ એ તો.
હા.
એક તો ફિટ થયને ગેલા
હમ.
બે મહિને ગેલા અત્યારે
હમ. એટો એટો એવુ કેય મુખ હે તો પડેલા જોની.
હા, હ પયડા એમ ખેય મૂક હે ડોકાયલા આવું
હા. આ બાજુ ખેરગામ બાજા કે હે.
હા.
હમ કેટો પુસી પુસીને એ લોકોએ એક પૂસી પૂસીને પૂસડું ઉગાડ હે. લોકોએ કઈ પ્લાન બનાવ્યું.
કયારે?
હા, આવો આવો આપડે કેવાનું ઘેરે જાય ને હમ.
કયારનો એટલો બેલા ઉઠા એલા તું આમને ફોન કરલ ત તમે ઉઠીતા. હે એ લોકો તો તારી પાટા બાંધીને પાટા બાંધીને ત જ આમાં છે તાસ પૂરા કરવાના પૈસા મલે. પાંચ ફોન કરવાના દસ દસ મિનિટ બાદ કરવાનું.
હમ. વરહ સુધીમાં નવ હજાર જેવા મલે તો હુ કરું
મહિનામાં લજ કે હે?
વરહમાં.
ચાલને
બોરે તો બધા બહુ કમાયેલા હું એમાં.
ત મારા દોસ્તા આજ કર્યા કર ટોટું ખવાનું કે
કહી એ પુશ પડા કે તારે.
તવે એ લોકોના નંબર લખે ને વાત કરીગ તો ચાલે.
એ લોકોનો નંબર આપ પણ એ લોકો ને આજ આપશે કે કાર્યા?
તારા હાથે ગેલો તો પૂછી લેવા જોઈએ ને.
હા ખાંત છે લોકોખરોખત
તે તો એક ને એક જન નાને માટે કંટાળી જાવાય પાંચ જણ એ હારુ પડે
ના આટલે બલે હવે
કારણ
બાેલો દેવ લજ ઘ સાર શંભ એવું રત હનીચ ઉઠારી વેળું તો હુઈ ગ્યો
વહી
એસસ જોયું ત જ પબજેક થઠરેલું બધું
હમ હમ
એ ગાળિયા કટા પલા ખબરની પલ્ટટી જાય એું કોહી રખ રસ તો આવડ રસ્તા મ જેુંઢ પાર તખ નમેીકી બલ ટ્રાક્ટરર કેવુંલું
કેવો ટેમ્પો
હ મોટો સુમુલ ફેક્ટરી માંથી નીકળે તે એ
પૈસો
હ વજન વાળો
પૈસા હારુ
ફમ છે એગો લાગ
કયું શર્ટ આપા કું સત નવું કે સત નવું સત પિયુ કઈ શર્ટ આપી ગઈ
એ તો મે આપેલો તે
હ કોણને આપેલું
તને
હે
લઈ લે જે પેલો તું
કેમ
એ પહેરવાની હતી પણ એને આવી ગયો તે
કહી્યો પણણ
પેલો બ્લૂ વાદળી વારો પણલા
કેમ પણ
નગન પા કે જા
કેડલે પેરવા
પણ એને આવે જ શલગ્ન ડેરીમાંગ્રમ કર તાર હતા. એમાંને ગમે વાટ ગમેલું એટલે ત શોટ માંગ ને ખબર છે ત પેલો તારો ગુલાબી હ દેબી ના એ બસ
એટલે તે આપવાનો હતો કે
તે માગ્યા કરતી હતી મે કીધું તને આવે તો લય જા
તે તો હજું તો એક બી વાર ની પેરીઓ તે તો તને હ લાંબો લાગે ને મને હ લાંબો લાગે
હમ ખુશસીટટી એ ના હાર બોતે
હમ હમ
આવ એટલે મિને જ્વાર
તો એના ઘેર ના ની જાણે ત એના ઘેર ના ની જાણે
હા ભઈ જાય એ ભાઈ આવે ગને
ઘંટાડી પડેલા.
તે ના બાઈને તોફી મુકી રાખેલું.
હમ હમ.
નાના ભાઈ એમ, ભાઈ ઘરે નને એલા. તેના પાાય થહીં, આવું એા દ્યા આ છૂટ આવઉ થય.
હમ.
તમ મોરે મને કીધેલુ ભી નહી
તે એને નું ખબર તં તો ઘરે નઈ મળેવું.
રઈશ મને મેસેજી મેસેજ ભી ન કરોના આવો
મેં હ નહી ઉ ટીન કે બહેારતે હોગે હને તું તો હા તું ખોડો નીકળી પડ
મને ના કેતો મને કેતા તોમે ઘ કે મને કે મને ક્યાં હોય ક્યાં ઘ્યારે બરે રઈ ને ફોન ફોર કરીને લખે
હમ્મ હમ્મ હમ્મ હમ્મ હમ્મ તું કાં આવી રહ્યો કેને મંદિર ને
હા મોડા હે. એટા ડેમપા
ઉભી રિયા કે
હા લસ
જોઈ.
હોય ને
હા.
હા.
તો કાઈ એડું કેમ. કાઈ ડુ કેમ તમ
પોલીસવાળા ભી આવ્યા છે.
હે પોલીસ કે
હમ્મ હા. બધા ભેગા બહુ થયેલા છે. હા. હોવ એવું બી રે ભૂલ ભરેલા કેેમ
હા ના ભરેલા
લાકડા એ ખબર હમણાં
હમ્મ.
અમે બધું બો પબ્લિક આપણા બાજું તો
તું તો કઈ મોડા આવે આ લોકો તો વેલા આવી જાય ત્યારે.
હા વળી ઓ પબ્લી વર્ગ હે
હું તારું લોકો વહેલા આવી રીયા રે.
હ દીઘલા લોકો કે
દેવલા લોકો
બેહો.
વેલા આવી ત્યારે
હા તે મને ની ખબર એ લોકો
એટલે.
એ એટલા આમ ઉઠયા નાને પલાને ગમે કઈ પ્લાન બનાઈને જાયવા અમારે ખબર ને દેવલા ચાહા
એ લોકો તો મોકલવાના નહીં એ એ લોકો સે ને આજ મેં ધરમપુર ગેલી કેની
હમ
એ લોકો બેસે ને એ લોકો જાતા હતામ બસમાં થી અમે જોયું ને તો જી બે
એ મારા દોસ્તાર ભી ગયા હરિયાણા વાળા ભી જોયા હરિયાણા તો ક્યાં ગયા ત્યારે મને બઉ
અમારી અમારી બસ ને જો કઈ જોરમાં ઓવરટેક કર્યું એટલે
હા ખબરને
અ અમને અમે મે ધરમપુર ગએલી કે કો ત્યાંથી કોલેજ ગએલી કે તો અમારે બસ જો કંઈ જોરમાં ઓવરટેક કર્યું એટલે
એ લોકો જાય એટલાાસ એક બજટ